હાલો હા અવાજ આવે છે મારો?
હા આવે છે.
બરાબર કેમ છો મજામાં?
બસ મજામાં તમે કેમ છો મજામાં?
હા મેં પણ મજામાં?
આજે આપણે એવા વિષય પર ચર્ચા કરીએ જેમ કે જે લગભગ દરેક વ્યક્તિ ના જીવન સાથે જોડાયેલો છે. બાળક હોય, વિદ્યાર્થી હોય, નોકરી કરતો વ્યક્તિ હોય એ વૃુદ્ધ હોય દરેક કોઈને ક્યારેક ને ક્યારેક સ્ટ્રેસ નો અનુભવ થાય છે આપણો આજનો વિષય છે જેમ કે સ્ટ્રેસ સમસ્યા નહી સમજવાની જરૂર છે. સૌથી પેલા એ તણાવ કે સ્ટ્રેસ શું છે?
હા એ તો ખુબ ગંભીર વિષય કહેવાય છે. કે સ્ટ્રેસ એટલે જયારે આપણું મન અથવા શરીર કોઈ પડકાર દબાણ અથવા ચિંતાનો સામનો કરે ત્યારે માનસિક અને શારીરિક પ્રતિક્રિયા આપે અને સ્ટ્રેસ કહી શકાય. જયારે મેં સરળ ભાષામાં કહું તો જયારે આપણે કોઈ બાબતને લઈને ખૂબ ચિંતા કરીએ ખુબ દબાણ અનુભવીએ આ તો સતત વિચારતા રહીયએ ત્યારે જે સ્થિતિ સર્જાય તેને સ્ટ્રેસ કહેવાય છે. અને અત્યારે નાના મોટા આપણને જોઈએ ને તો દરેક ના મોઢે એવું સાંભળવા તો મળે જ છે કે મને આ વાત ન સ્ટ્રેસ છે. કે આ વાત ન સ્ટ્રેસ છે એવું હોય છે.
હા એ તો એકદમ સાચી વાત છે. એટલી સ્ટ્રેસ માત્ર મોટા લોકો ને જ થાય એવું નથી એમને.
હા એ તો સાચું છે. આજે તો નાના બાળકો પણ સ્ટ્રેસ અનુભવતા હોય છે. જેમ કે શાળામાં પરીક્ષાનું દબાણ, સ્પર્ધા માક્સની ચિંતા મિત્રો સાથેની સમસ્યાઓ ની અપેક્ષા અને સોશિયલ મીડિયા નો પ્રભાવ આ બધું મળીને વિદ્યાર્થીમાં પણ તણાવ ઉભો કરે છે. જયારે પરી આપણેે શાળા માં જોઈએ તો નાની નાની વાત સ્પર્ધાઓ ચાલુ થઈ જાય છે. અને પછી એ લોકોને ઘરમાંથી પણ ફશ થવાનું પ્રેશર રહેતું હોય છે. એટલે પોતે પણ એટલું સ્ટ્રેસ અનુભવતા હોય છે.
હા સાચી વાત છે આમ તો ઘણા લોકો કહે છે. કે અમારા સમયમાં તો સ્ટ્રેસ જ ન હતો.
સમય બદલાય છે એટલે પડકારો પણ બદલાઈ જાય છે. પેલા સમસ્યાઓ અલગ હતી આજે અલગ છે. આજે માહિતીનો પ્રવાહ ખુબ ઝડપથી વધી ગયો છે. દરેક વ્યક્તિ પોતાની સફળતા સોશિયલ મીડિયા પર બતાવે છે. તેને જોઈને ઘણા લોકો પોતાની જાતને સરખામણી કરવા લાગે છે. અને ત્યાંથી પણ સ્ટ્રેસને શરૂ થાય છે. જોકે ચિંતા તો બધી જગ્યાએ હોય જ પણ અત્યારે લોકો થોડું વધારે પ્રમાણમાં એને સિરિયસલી રીતે થઈ ગયા છે અત્યારે બધા જલ્દી બી વધારે જાય છે. કે મારાથી આવું થશે કે નહી થાય જયારે પેલા લોકો હંમેશા પરિસ્થિતિનો સામનો કરવા માટે અડોક ઉભા રહેતા હતા.
એટલે સરખામણી પર સ્ટ્રેસ નું કારણ બની શકે.
હા અને કદાચ સૌથી મોટું કારણ પણ એજ છે. દરેક વ્યક્તિનો જીવવાનનો રસ્તો અલગ હોય છે. છતાં આપણે વિચારીએ છીએ કે મારો મિત્ર આગળ જ નીકળી ગયો મને એટલા માર્સ કેમ નથી આવ્યા મારી પાસે વસ્તુ કેમ નથી આવી સર તોએ આપડો આત્મવિશ્વાસ ઘટાડે છે. અને બધી જગ્યાએ સરખામણી થાય ને એટલે એવું જ થાય. કોઈને ઘરની સરખામણી માં એવું લાગે, કોઈની પૈસાની સરખામણી માં એવું લાગે. હ.
શું થોડો સ્ટ્રેસ સારો પણ હોય શકે?
હા થોડો સ્ટ્રેસ આપણે મહેનત કરવા માટે પ્રેરણા આપી શકે છે. જેમ કે પરીક્ષા પહેલા તોતો સામાન્ય તણાવ આપણને અભ્યાસ કરવા પ્રેરિત કરે છે પરંતુ જય્યારે શ્ટ્રેસ સતત રહે. ખુબ વધી જાય અથવા રોજિંદા જીવનમાં અવરોધ ઉભો કરે ત્યારે રીતે નુકસાનકારક બની શકે છે.
તમે જણાઈ શકશો કે સ્ટ્રેસ ના લક્ષણો કયા હોઈ શકે છે?
હા એના ઘણા બધા લક્ષણો હોય શકે જેમ કે વારંવાર ચિંતા થવી. ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવી, ઊંઘ ના આવી પછી વધારે ગુસ્સો આવો અને અમુક વખત થાક પણ એવો લાગે પછી આમ કોઈ કામ કરવાવામાં મન ના લાગે. સતત આમ નકારાત્મક વિચારો આવતા રે. જેમકે મેં આવું નહી કરી શકું મેં આટલું નીચી છું કે મેં આટલું નીચું છું એવી રીતે દરેક વ્યક્તિના લક્ષણો અલગ અલગ હોય છે.
સાચી વાત છે. વિદ્યાર્થીઓ સૌથી વધુ ક્યારે સ્ટ્રેસ અનુભવે છે?
હા વિદ્યાર્થીઓ જે છે ને સામાન્ય રીતે પરીક્ષા દરમિયાન વધારે સ્ટ્રેસ અનુભવતા હોય છે પછી પરિણામ આવે ત્યારે પછી કારકિર્દી પસંદ કરતી વખત અથવા જયારે તમને લાગે કે તેઓ બીજાથી પાછળ પડી રહ્યા છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે માર્કશીટ વ્યક્તિની સંપૂર્ણ ક્ષમતા નક્કી કરતી નથી. દરેક વિદ્યાર્થીમાં કોઈને કોઈ સારી વસ્તુ હોય જ છે, કોઈ ભણવામાં આગળ હોય. કોઈ રમત ગમતમાં આગળ હોય, એવું જરૂરી નથી કે, પરીક્ષામાં પ્રથમ આવવું જોઈએ, એટલે એ વાત નો સ્ટ્રેસ એ લોકોએ ના લેવો જોઈએ.
હા, એ તો તમે બરાબર કીધું. એટલે સફળતા માત્ર માકર્સથી નક્કી નથી થતી.
હા. સફળતા જે છે, મહેનત, સતત શીખવાની ઈચ્છા. અને સારો સ્વભાવ અને આત્મવિશ્વાસ. આ બધું જયારે ભેગું થાય ને, ત્યારે આપણને સફળતા મળે છે. એટલે આ બધી વસ્તુ પણ એટલું જ મહત્વનું છે.
તો જો કોઈ મિત્ર સ્ટ્રેસમાં હોય, તો આપણે શું કરવું જોઈએ?
જો આપણો કોઈ મિત્ર સ્ટ્રેસમાં હોય. તો સૌથી પહેલા તેને ધ્યાન થી સાંભળવું. કે એ શું કહેવા માંગે છે, ઘણી વાર વ્યક્તિને સલાહ કરતા વધુ એક સારો સ્ત્રોતા જોઈએ છે. તેની મજાક ન કરવી, તેની લાગણી એને નકારવી જ જોઈએ નહી. અને જરૂર પડે તો, વિશ્વાસ પાત્ર વડીલ શિક્ષક અથવા પરિવારજનો સાથે વાત કર તો. વાત કરવા, પ્રોત્સાહિત કરું. ઘણા લોકોને એવું હોય છે, બસ, ખાલી સામે વાળું વ્યક્તિ મારું વાત સાંભળે. એને સલાહ કે, એની જરૂર નથી હોતી, કારણ કે એને રસ્તો પણ ખબર હોય છે. પણ એને એ ખબર નથી પડતી કે, મારે શરૂઆત ક્યાંથી કરવી. હ.
હા, એ તો એકદમ સાચી વાત છે. કે આપણેે આપણા મિત્રોને ક્યારે સ્ટેસ હોય, તો એ લોકોને સાંભળવા પેલા જોઈએ. એટલે કે મદદ કરવાની, શરૂઆત સમજવાથી જ થાય છે.
હા, એ તો તમે એકદમ સાચું જ કીધું. સ્ટ્રેસને કમજોરી તો ન માનવી જોઈએ. દરેક વ્યક્તિ ક્યારેક ને, ક્યારેક તણાવ અનુભવે છે. મહત્વનું એ છે કે, આપણે તેને સમયસર ઓળખીએ. અને તેને યોગ્ય રીતે સાંભળાય એમ.
હા, તો તમે એકદમ, સારી વાત કરી. કે તમે મને સ્ટ્રેસ શું છે? એ જણાવ્યું. સ્ટ્રેસ ના કારણો શું છે? એ મને કીધા અને સ્ટ્રેસ ની શરૂઆત કેવી રીતે થાય છે, એ પણ મને બહુ સારી રીતે સમજાયું તો, તમે મને જણાઈ શકશો કે સ્ટ્રેસ થાય, તો તેમાંથી બહાર કેવી રીતે આવવું જોઈએ. એનું તમારામાંથી સૌથી પહેલું પગલું શું હોવું જોઈએ?
હા, શ્યોર કેમ નહીં. મારા મતે એને દૂર કરવાનું પહેલું પગલું એ હોવું જોઈએ. કે આપણે જે ચિંતા છે કે, જે સ્ટ્રેસ છે, એને સ્વીકારવું જોઈએ. ઘણા લોકો એવું માને છે કે, મારે કઈ થયું નથી. હું બરાબર છું, અથવા હું બધું એકલો સંભાળી લઈશ. પરંતુ દરેક વ્યક્તિ ક્યારેક તણાવ અનુભવે છે. તેને સ્વીકારવું કમજોરી નહી, પરંતુ જવાબદારી છે.
હા, સાચી વાત છે. એટલે સમસ્યા ને ઓળખવી જ ઉકેલ ની શરૂઆત છે.
હા. બિલકુલ, બિલકુલ, જયારે આપણે સ્વીકારીય છીએ કે, હા, હું તણાવમાં છું. ત્યારે જ આપણે તેનો ઉકેલ શોધવાનું શરૂ કરીએ છીએ. અને આપણે સાચ્ચા માર્ગ પર એની એને ઉકેલી શકીએ છે. અથવા એનો સાચો રસ્તો આપણને મળી શકે છે.
સાચી વાત છે તો અત્યારે જે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા ખુબ ગભરાઈ જાય છે તો તેઓ શું કરી શકે.
સૌથી પહેલા તો છેલ્લી ઘડી એ બધું વાંચવાનો પ્રયાસ ન કરવો જોઈએ. દરસ થોડો અભ્યાસ કરવાથી દબાણ ઘટે છે. સમય પત્રક બનાવવું જોઈએ પછી નાના લક્ષ્યો રાખવા. અને નિયમિત પુનરાવર્તન કરવું ખૂબ મદદરૂપ બને છે એ એના ચિંતા ઓછી થાય છે.
હા સાચી વાત છે તો કેટલાક વિદ્યાર્થીઓ આખી રાત જાગીને અભ્યાસ કરે છે.
એ તો થોડું એના ઊંઘ પર અસર કરી શકે. કારણ કે આખી રાત જાગે એટલે પૂરતી ઉંઘ ના મળે. અને ઊંઘ ખૂબ જરૂરી હોય છે. ઊંઘ ના મળે એટલે મન થાકી જાય ભણવામાં ઓછું મન લાગે. આરામ ના મળે અને પછી આ બધું સંતુલન ખોરવાય જાય. એટલે એના લીધે પણ થોડું સ્ટ્રેસ વધી શકે છે. અને આ ત્રણેય વચ્ચે સંતુલન ખુબ જરૂરી છે.
સાચી વાત છે તો શું મિત્રો સાથે વાત કરવાથી પણ ફાયદો થાય?
હા જો આપડે આપણા મિત્રો ને મન ની વાત કહી દઈએ તો વિશ્વાસ પાત્ર મિત્ર માતા પિતા અથવા શિક્ષકને કેવી કહેવાથી ખુબ ખળવાશ અનુભવાય છે. સમસ્યા વહેંચવાથી ઘણી વખત એનો ભાર ઓછો થવા લાગે છે.
પણ આજના સમયમાં મોબાઈલ પણ સ્ટ્રેસ ન એક કારણ છે.
હા એ તો મેં પણ પોતે અનુભવ્યું છે. કે જે આપણે સતત સ્ક્રીન સુધી રહીયએ લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહીએ તણાવ આવી શકે છે. એટલે થોડો સમય મોબાઈલથી દૂર રહેવું જોઈએ વાંચન સંગીત કોઈ શોખ માટે સમય કાઢવો જોઈએ. તેનાથી આપણું સ્ટ્રેસ ઓછું થવા લાગે.
સાચી વાત છે. જો કોઈને પોતાની મહેનત નું પરિણામ ન મળે તો શું કરવું જોઈએ?
જો જીવનમાં દરેક વખતે અપેક્ષા મુજબ પરિણામ મળે એવું જરૂરી નથી હોતું, પરંતુ નિષ્ફળતા એ અંધ નથી ત્યા આપણને કઈક નવું શીખવે છે. સફળ લોકોના જીવનમાં પણ અનેક નિષ્ફળતાઓ આવી હતી. સતત એમને પ્રયત્ન છોડ્યા નથી, એટલે હંમેશા ધીરજ રાખવી જોઈએ. અને ખુબ ચિંતા કરવાથી આપણું જ સ્વાસ્થ્ય બગડે છે. એટલે આપણે ચિંતા કર્યા વગર આપણે મહેનત કરવાની શ શુ મહેનત કરવી જોઈએ આગળ એમ.
સાચી વાત છે તમે મને ખુબ સારી રીતે સમજાયું. કે સ્ટ્રેસ શું છે? સ્ટ્રેસ ના સ્ટ્રેસ હોય ત્યારે આપણે સ્ટ્રેસમાંથી બહાર કેવી રીતે આવી શકીએ? એ બધી બાબતથી મને ખૂબ સારું સમજાયું છે. તો થેન્ક યુ તમારું.
મને પણ તમારી સાથે વાત કરીને ખુબ સારું લાગ્યું છે.
હા તો ચલો આપડે ફરી ક્યારે હા
હા બાઈ -
બાય.